હાલ મેં પેલા દિવસે અનિતાને આવી રી. તે જનીતા એ મારા બધા કોલ પતાવડી દીધા હતા. હલો હમ નહિત ના. મારા બાકી છે મારે પંદર જ પત્યા ને હજુ.
તમારા હજુ પંદર પત્યા છે એમ અમારા હજુ. ખાલી દસજ પત્યા હતા બેન તમારા. સૌથી વધારે પત્યા છે. સારા પૈસા તો એટલે મળ્યા છે કે આ. તમે એકચ્યુઅલી તમે કોલિંગનુંું જ કામ કરો છો ને એટલે. હું એક બીજું બી કરું છું પંજાબી ટ્રાન્સક્રિપ્શન નું એટલે. પેલું ખબર સૌથી પહેલા વીસ મળ્યા ત ટ્રાન્સલેટ કરવાના મને તમે રિજેક્ટ થઈ ગયા ને તમે રિજેક્ટ થયા પી મારી ફ્રેન્ડ નાની અર્પિતા રિજેક્ટ થઈ પછી અનિતા પણ એ નહી કરતી એટલે તમને બધા ન ઓછા મળે છે. અને તેને પણ અત્યાર સુધી ખાલી આઠસો રૂપિયા મળ્યા છે
તે એજ કેતી હતી મને તો સાડી સાતસો
હમ પણ હજુ તો તમે જેમ જેમ કોલ આપ પતાવશો ને ત્રીસે ત્રીસ તો ત્રણ હજાર જેવું મળે અત્યારે તમે એક કામ કરજો મને ફરીથી ફોન. જોું હશે તો પેલા મારા પાંચ ફટાફટ પતાવી દો પછી હું તમારા બીજા. પાંચ પતાવી દઉં આજે આપડા પાંચ પાંચ જ રમીશું.
હા એવું કરીશ ચ રોટલી બી થઈ ગઈ ભાત બી બની ગયા.
સુું વાચ. હું જઉં હવે રોટલી બનાવા એવું.
પછું તમે મારે સાડા ત્રણસો વાળું રિચાર્જ કરાવ્યું છેો ને તે એમાં અનલિમિટેડ નેટ આવે છે.
શું વાત છે કેમ પહેલા.
હમ ચરા હું ત્રણસો નું કરાવતી ને તો ના આવતીું.
અચ્છા સાડા ત્રણસો વાળા નેટવર્ક નો કોઈ ઈસ્યુ નહી આવતો હે. તમારો ફાઈવ જ ફોન છે ને એટલે.
હમ.
હમ બરાબર છે બરાબર છે ના
શું કરત તમારા સઠિયાયેલા મમ્મી હમ
કપડા ધોવે છે કપડા ધવે છે હમ કપડા ધવે છે. છે ભાઈ એ તો બહ જબરા છે.
તો કે આમ છેમ તેમ છે બેું ના આવ્યો તો ને પપ્પા જોડે ફોન હું એની સ્ટોરીઓ કુ છું
કોની
વિસા છુકરાની
શું સ્ટોરી મૂકે છે.
એ કરમ ધરમ ને બહુ માને છે. હમ હા તમા સ્ટોરી હ હું કેવી રીતે મોકલું ને ક મોકલાત
એવું છે
હ હમ
સરસ સરસ કરમ ને તો હું બી બહુ માનું છું ધરમ ને કરમ ને બધી બાબતે કામ કામ મહત્વનું છે તમે કામ સારું
કરમ કરમ સારા કરો
હમ કરમ સારા નિનીગી અને નિયતિ હમ વાહ હા એ વાત નનીકી અને નિયતિ નેકી હસને હ મનમા તો નિનીયત થી સાથ આપશે જ હમ નૌકી નૌકી હસન તો નિયતિ ઓટોમેટિક સાથ આપશે
હમ આ જમાનામાં શું બધા પૈસા ની પાછળ એ થઈ ને કોઈ કોનું. કરતું નથી પણ છોક ઉપરાંત મેં સવારે જોયું તો બાપા કરમ ધરમ કરટું લાંબુ લે કે બાપા સ્ટોરી રાખેલી છે, જોકે એને ઇન્સ્ટાગ્રામની ઓપન તને એની સોટરી હોય લીધી શું.
મને એવું સ્ટોરી રોરી ગમતું જ નથી કોઈ દિવસ
હા અને પણ પ્લસ મારે એક યર થાય છે, ને એમની આજે બર્થડે બી છે. તેમને આજે બડેનું બી સ્ટેટસ રાખ્યું છે, એ છોકરા એ જીજુ એ જે સ્ટેટસ રાખ્યું છે ને
હમમ.
પેપર એ છોકરા એ બી રાખ્યું છે કેમ કે આને કઈક સંબંધી ઓ છે.
અચ્છા
હમ
જીજૂના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કોનો છે ને એ જોવાનો છે પણ જોવાતો જ નથી એવું બોલો.
તો જોઈ લેજો ને પછી એમની એવું થશે કે
કે મારું કામ નથી કરતું અત્યારે બસ આ ફટાફટ તઈએજોઈ લઈશ
રે તો બે દિવસથી પેટમાં એવું દુખું હતું ને તો સવારે નજર બી વાળા
હમ
હા જો આપડા ઘરે રહી ગઈ પછી મારા ઘરે આવીઈ તો બી મને કમ્પ્લીટ જ હતું પછી મેં ઉપવાસ કર્યો ને એમા મારે બોવ જ દુખવા લાગ્યું
કેમ.
પછી હવે સવારે એટલે નજર લાગ્યું હોય ને આપડે કોઈની સામે જમવા બેઠા હોય તો કોકની નજર લાગે ને કે જો કેવું ખાય કે આમ તેમ ત નજર લાગી જાય હા એટલે કાળજું જે કેવાય ને કોલેજાનુ
હમ હમ હમ
ફેફડાની નીચે એટલે મીન્સ કે ફેફસાની નીચે
બરાબર તે પીકલ હા. નાના મટી જશે તમે ચિંતા ના કરો
ખાવાની મજા આવે હ
કેમ એ શું વાતો કરે એ તમ તમે એમને વડસાવિત્રી ન કઈક કહાની કીધી હતી.
હા એને
એ શું કહાની હા મને કેતી હતી ને કે અ એ તો મને વડસાવિત્રીની કાહાની કીધી
હા કીધી કે મને એને હમ એટલે વડસાવિત્રીનું વરત હતું કે દીદી પછી તમે કેવી રીતના પૂજા કરો મે કીધું વડલાની પૂજા
પણ વડલાની કેમ પૂજા કરવામાં આવે
એટલે આમાં એક કહાની હોય છે, જે સાવિત્રી નામની બહે બહેન હોય છે, તમારી મમ્મી બો બી પડશે ને તુ તો મારે બી ની છે, આમ તો તો સાવિત્રી નામની એક પત્ની એ હોય છે.
હમ.
ત્યાંનું હા એક એવું કઈક નામ હોય તેમના છોકરાઓ ના હોય તો પછી ભગવાન શંકરની મદદથી એમના એના આશીર્વાદથી એમને એક છોકરીનો જન્મ લે એમના ત્યાં છો એટલે એમના આશીર્વાદ થી એમના ઘરે દીકરી નો જન્મ થાય
અચ્છા તો તમે આ કહાની બધી લેડીઝ
હમમ હમમ
સત વાંચ
ના મેં તો મારા જાતે જ વાંચી કરી મારી નન દેરાણી આવીતી ને એના મને સં વાચીને સંભળાવી તી
અચ્છા.
હમમ તો એના ત્યાંય જન્મ થાય પછી છોકરી મોટી થઈ જાય ના ના એના મમ્મી પપ્પા મોકલ ના એને ની કરું એ તો ખાલી પહેરી હતી એનું હમ તો શેને અ એ મોટી થઈ જાય ત્યાં એ મોટો થઈ જાય છે, પછી મોટે થાય ને તો એનો લગ્ન કરવાના હોય તો પેલાના જમાનામાં તો પેલા ઋષિ મુનિઓ કેવા હતા એમ હાથ જોઈને બધું કહી દે તો એમને કીધું હું તો કેક કે જો જે તું જે છોકરાથી પ્યાર કરે છે ને એનું આયુષ્ય બોવ નાનું છે. તો કે કે ના હવે મેં તો પ્યાર કર્યો તો હું તો લગ્ન તો કેમ એની જ જોરે કરીશ તો કે સારું પછી એક દિવસ એટલે હું તો તમને કાપ જેમ કહું પછી એક દિવસ સા સત્યવાન છે ને સાવિત રી સાથે જંગલમાં જાય છે લાકડા વીણવા તો લાકડા વીણવા જાય છે ત્યાં સા સત્યવાનને ચક્કર આવે ને તો એ નીચે સુઈ જાય પડી જાય તે એ મરી જાય તો મરી ને પહેલાના જમાનામાં યમરાજ બધાને દેખાઈ જતા કે પાડા ઉપર બેસે હાથમાં મૃત્યુ ચક્ર હોય ગદા હોય તો એવ સારી બહુ પવિત્ર અને બહુ રાય અને બહુ સીધી ભગવાન ના આશીર્વાદ થી છોકરી જન્મેલી છે એટલે બહુ સરસ હતી હમ અને પછી એ થાય ને તો શું કેવાય એમ એવી રીતે એ પડી જાય એને આવું બધું થઈ જાય એને તો પછી એ મરી જાય તો પી ભગવાનને કે કે તમે મારા પતિને ના લઈ જાો એ પાછળ પાછળ જાય યમરાજ ના પાછળ પાછ પાછળ તો પછી યમરાજ કે બેટા તો બહુ પાછળ આઈ ગઈ હવે તું આગળ ના જઈ શકે તો એ કે બોલ તારે શું જોઈએ તો કે મારા આંધણા સાસુ સસરા ને એમને છે ને એમને આંખો આપો એટલે એના સાસુ સસરા આંધળ હોય એમને આખો આંખો આપો પછી કે સારું કેમ પછી કે મને સો પુત્ર આપો તો સારું તો કે સોપુત્ર તું કેવી રીતે કે એ કરીશ સો એટલે કે મને પુત્ર આપો એમ છોકરો સંતાન આપો એમ તો સંતાન પણ કે મારે પતિ વગર હું સંતાન તા કે તથાસ્તુ તો કે પતિ વગર હવે સંતાન કેવી રીતે ત્યાં આવે તો હવે તમારે મારા હસબન્ડ નો જીવ પાછો આપવો જ પડશે તો એ અમરાજ બી એના જોડે એની વાણી આમ હારી અને ભગવાન એની મીઠ વાણીને ફસાય ને એના પતિના પ્રાણ પાછા આપે પછી ઉપવાસ કર્યો વડ સાવિત્રી માં વડ ની પૂજા કરે એમ તો પીપળના જે ધાગા થી આપડે બાંધીએે ને એ. ના આપડો બી એમ.
સંબંધ બંધા કેટલી વાર બાંધવાના હોય.
એક પીંડું આવે છે ને વ્હાઈટ કલર નું એ લઈને બાંધ બાંધ જ કરવાનું જ્યાં. પૂરું ના જાય ને ત્યાં સુધી એવ પછી પીપળાની આરતી કરવાની એવું.
હમ તો એમાં પીપળો વચ્ચે ક્યાંથી આવ્યો.
બર્ગર ના પેડની પૂજા કરે ને એમાં ભગવાન શંકર નો માસું હોય ને એટલે એવું કઈક હોય છે. મને, એટલી ડિટેલ નહી ખબર. એવ અને પુરુષોત્તમ ભક્ત. ભગવાન ની જે કથા છે ને એ બી બહુ સરસ છે તમારે એક મિનિટની વાત. હા પુરષોત્તમ ભગવાન ની બી બહુ મસ્ત કથા એ
એની એમની શું કથા છે હા વાંધો સરસ સરસ મને તો એવી કોઈ કથા ખબર નથી
એેલે હું તો વાંચુ છું ને વાર્તા એટલે મને ખબર હોય હજુ સોળ સોમવારના વ્રથ ની કથા તો કેટલી લાંબી છે
હા એ મને થોડી થોડી આઈડિયા છે એ હું કહીશ તમને હા હા એ હું કહીશ નેક્ કોલ
પુરુષોત્તમ ભગવાન હોય છે ને જે કૃષ્ણ ભગવાન એ અધિક માસ આવે ત્રણ મહિના એક વખત જે આ ઓગણત્રીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ એ જે બી વધી ને એક એક દિવસ બચે ને એને પછી ત્રણ વર્ષે એક વખત અધિક માસ કરવામાં આવે છે
લેવું
એને પુરુોતમ માસ કહેવાય અત્યારે ગયો ને પુરષોતમ માસ
હમ ત્યારે લોકો ભગવત તો પછી જે લોકો ગયા વર્ષે પણ હતો જ ને આ માસ
ના ના હોય ત્રણ વર્ષ એક જ વખત આવે. અધિક મહિનો હા. એવું હોય કઈ ખબર નહ ખબર. તે કઈ બીજું હશે એમ.
હમ.
હા એ કઈક બીજું હશે તેવી રીતે પુરુષોત્તમ માસ આવે છે. તો કોલ એક વખત હું જોઈ દઉં તમારો થઈ ગયો ટાઈમ. કટકર દ કઈ હું પૂર છું તમને કહ છું હા.
હા ઓકે.